તમને મારો અવાજ સ્પષ્ટ આવે છે? હા, તો આપણેે આજે વાત કરીશું દુનિયાના સૌથી અનોખા ખોરાક
બરોબર.
પોતાના અલગ સંસ્કૃતિને પરંપરા જીવન શૈલી પર હોય છે. કે આ વિવિધતા સૌથી રસપ્રદ ભાગ છે, કે ખોરાક. કેટલાક ખોરાક એટલે અનોખા હોય છે, કે એક દેશના લોકો માટે જે સામાન્ય હોય છે, પણ બીજા દેશ માટે એ બઉ અલગ હોય છે, કે વિચિત્ર લાગે. અને કેટલાક ખોરાક પરંપરાના કારણે ખાસ બને છે. કેટલાક આવામાં અને પ્રાકૃતિક પરિસ્થિતિઓમાં, તો કેટલાક માત્ર લોકાની પસંદગી અને ઇતિહાસ ના કારણે ખાવું જોઈએ. તો દુનિયામાં કેટલાક સૌથી અનોખા ખોરાક વિશે બો જ બ
હા, જેમ કે જાપાન છે, સુસી. અ સુશી, જાપાનનો ખૂબ જ પ્રસિદ્ધ ખોરાક છે. તેમાં મુખ્યત્વે ચોખા સમૃદ્ધિ સમુદ્રી શાક, એટલે અને એમાં કાચી માછલીનો ઉપયોગ થાય છે. ઘણા લોકો માટે કાચી માછલી ખાવું અજુબું લાગે, પરંતુ જાપાનમાં તે ખૂબ સામાન્ય છે. એટલે સુસી બનાવવાની કલા ખુબ જ નાજુબ માનવામાં આવે છે અને સારા સુશી ચીફ બનવા માટે વર્ષો સુધી તાલીમ લેવી પડે છે. સુશીના પ્રકારો એવા હોય જે પ્રમાણે, કે અ નિગીરી, મકીરોલી રોલ, સસમી, તેમાકી. અને ખાસ વાત કરીએ તો જાપાન ના ખોરાક માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ કળા તરીકે પણ જોવામાં આવે છે.
હા એ તો છે. અને તમે સાંભળ્યું છે, કે થાઈલેન્ડની તળેલા કીડા એ પણ એક ખોરાક છે. થાઈલેન્ડના રસ્તા પર તમને તળેલા ઝીંગા, કીડા, ઘાસુ, કુદ્યા અને જીવાતો ખાવા મળે છે. કે ઘણા પ્રવાસીઓ માટે આ ખૂબ જ અજુબુ છે કે. પરંતુ સ્થાનિક લોકો માટે જે સામાન્ય સ્નેક છે. તે કેમ ખાય છે, તે કે પ્રોટીન વધુ હોય, અને પૌષ્ટિક હોય, અને એમનું પરંપરાગત ફૂડનું ખાવાનું છે. એટલે કો કેટલાક લોક કહે છે કે તેનો સ્વાદ ચીપ્સ જેવો પણ લાગે છે.
અને એવું ઈટલીમાંય, કે કે કેસો મારજુ ચીઝ છે, આ દુનિયામાં સૌથી વિચિત્ર ચીજનું માંનું એક છે. કે તે સાાયડાનિયા ઈટલીમાં બનાવવામાં આવે છે. આ ચીઝમાં જીવતા કીડા મેગોટસ જે કહીએ હોય છે. તે ચીઝને ખાસ રીતે સડવા દેવામાં આવે છે, જેથી તેમાં કીડા ઉભા થાય છે. લોકો કેમ ખાય છે, એ ખબર નહીં, પણ સ્થાનિક લોકો માને છે કે ચીઝ નો સ્વાદ ખૂબ જ તીવ્ર અને અનોખી હોય છે. રસપ્રદ વાત એ છે કે ઘણા દેશોમાં આ ચીઝ પર પ્રતિબંધ છે, પાછો.
હા એ તો છે અને આપડણે જાપાનમાં સાંભળ્યું હોય તો. ફુગુ ફિશ કરીને આવે છે ફુગુ એક ખાસ પ્રકારની માછલી છે જેમાં ઝેર હોય છે અને જો યોગ્ય રીતે ન બનાવાય તો જે જીવલેણ તબિંધ થઈ શકે છે કે માત્ર શેફ જે. તેજ તેને બનાવી શકે શેફને ખાસ લાઈસન્સ લેવું પડે જાપાનમાં આ એક લક્ઝરી ડડીશ. માનવામાં આવે છે લોકો જો. ખમ. છતાં આ સ્વાદ માં માણવે છે.
ા એટલે વિયેતનામમાં. પણ સાપ નું ભોજન લે. વિયેતનામ નામાં કેવું હોય કે ભાગોમાં સાપ નું માંસ ખુબ લોકપ્રિય હોય છે કેટલાક રેસ્ટોરમાં ગ્રાહક સામે જ સાપ તૈયાર કરવામાં આવે છે કારણ કે લોકો ક્યાં એમ ખાય છે કે શક્તિની એનર્જી માટે. પછી પરંપરાગત માન્યતાઓ અનોખા સ્વાદ માટે ખાતા હોય આ બધું.
હા અને ચીનમાં તો બધા સેન્ચુરી. હી. આઈંદ. અ માટી મીઠું અને ખાસ મિક્સણ ઘણા અઠવાડિયા અથવા મહિના સુધી રાખવામાં આવે છે અને તેની ખાસિયત એ છે કે અંદરનો ભાગ કાળો અથવા લીલો થઈ જાય છે અને ગંધ ખૂબ. તીવ્ર હોય કે સ્વાદ સામાન્ય ઈંડાથી સંપૂર્ણ અલગ હોય છે અને ઘણા લોકો માટે આ ખોરાક ખૂબ જ અલગ છે એને ડેલિકસી ગણે છે આ લોકો.
એ જ રીતે મધ્ય પૂર્વમાં જોઈએ તો ઊંટનું દૂધ હોય છે કે મુખ્ય પૂર્વ પૂર્વના રણ વિસ્તારમાં ઊંટનું દૂધ પીવામાં આવે છે ગરમીમાં શરીરને એનર્જી આપે વિટામિન અને મિનરલસથી ભરપૂર હોય છે. એ લાંબા સમય સુધી ટકી શકે. આજે કેનલ કેમલ મિલ્ક. ચોકલેટ પણ ઘણા દિવસોમાં હવે તો વેચાય છે.
હા એ તો છે અને આપડે જોઈએ તો. કોરિયામાં લોકો જીવતું ઓક્ટોપસ ખાય છે દક્ષિણ કોરિયામાં કેટલાક લોકો જીવતું ઓક્ટોપસ ખાય છે ઓક્ટોપસ ના નાના નાના ટુકડા હજુ હલતા હોય છે જયારે તેને પીસવામાં આવે છે કેમકે તાજું સી ફૂડ માનવામાં આવે છે. જીવી એશા માટે. ્રિ છે અને જોખમ એ છે કે સાવચેતી ખાવું પડે કારણ કે તેના જે ટેન્ટકલ છે ગળા માં અટકી બી શકે છે. તો પણ લોકોને બહુ જ પ્રિય છે.
સફ ઘાસ ફુદિયાથી બનેલો ટેકોસ મળે છે એમાં લોકપ્રિય છે ક્રન્ચસ ટેક્ચર પ્રોટીન ભરપૂર હોય છે. ફૂડ તેમાં મસાલા અને લેમન ઉમે ઉમેરીને ખાવામાં આવે છે.
હા અને ભારતમાં વિવિધતા ભરેલું અનોખા ભજન ભારતમાં પણ ઘણા અનોખા ખરાબ હોય છે. ઉદાહરણ છે કે નાગાલેન્ડમાં સ્મોકડ પોર્ક ખાય છે, ગુજરાતમાં ઊંધિયું ખાય છે, રાજસ્થાનમાં દાળ બાટી, દક્ષિણ ભારતમાં બનાના લીફ. નીલ કાશ્મીરમાં વઝોન ખાય છે, એટલે ભારતના ખોરાક પ્રદેશ પ્રમાણે બદલાય છે અને દરેક રાજ્યમાં પોતાનું સ્વાદ હોય છે
હા એટલે એ જ રીતે ખોરાક અને સંસ્કૃતિનોો સંબંધ ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી તે લોકોની સંસ્કૃતિ ઇતિહાસ પરંપરા અને જીવનશૈલી દર્શાવે છે ધારો કે ઠંડા દેશોમાં ભારે અને ગરમ ખોરાક વધુ ખવાય દરિયાકાાંઠે સી ફૂડ વધુ મળે રણ પ્રદેશમાં લાંબા સમય સુધી ટકી રહે તેવો ખોરાક બનાવાય
હા એ તો છે અને લોકો અનોખા ખોરાક કેમ અજમાવે છે તે કે નવી વસ્તુઓ અનુભવે કે પ્રવાસ દરમિયાન લોકો સ્થાનિક ખોરાક અજમાવે અજમાવવા માંગે છે પછી કલ્ચર સમજાય કે ખોરાક દ્વારા દેશની સંસ્કૃતિ સમજાય છે. એડવેન્ચર કેટલાક લોકો માટે અજીબ ખોરાક આવું એક એડવેન્ચર બની જાય છે અને અમુક તો સોશિયલ મીડિયા માટે કે આજે લોકો યુનિક ફૂડ વિડીયોઝ ફોટોઝ માટે પણ નવા ખોરાક અજમાવે છે
અનોખા ખોરાક ના ફાયદા અને નુકસાન હોય કે ફાયદો તો નવી સંસ્કૃતિ જાણવાની તક વિવિધ ન્યુટ્રીશિયન પ્રવાસ નો મજેદાર અનુભવ મળે અને નુકસાન બી હોય કે કેટલીક વસ્તુઓ જોખમી હોય શકે હાઈજનિક એ સમસ્યા બધાના શરીરને સૂટ પણ ના થાય
તો એક દેશમાં સામાન્ય હોય છે બીજા દેશમાં એ આશ્ચર્યજનક લાગે છે તો ખોરાક માટે સાદ નથી તે ઇતિહાસ છે પરંપરા છે લાગણી છે અને લોકોની ઓળખ છે નવી વસ્તુઓની આજમાવતા આપણને દુનિયામાં વધુ સારી રીતે સમજાવા છે એટલે તો દુનિયાના દરેક દેશના લોકો ખોરાક અલગ જ હોય છે, કે આ ફરક આ ફરક માત્ર સ્વાદ નથી. પણ લોકાની ઈતિહાસ, હવામાં ધર્મો, જીવનશૈલી, પરંપરા પણ જોવા મળે છે. કેટલાક ખોરાક એવા હોય છે કે જેને જોઈને લોકાને આશ્ચર્ય પડી જાય છે, પરંતુ સ્થાનિક લોકો માટે તે ગર્વ અને પરંપરાગત ભોજન છે. એટલે ઘણા અનોખા ખોરાકો, સદાય તે જૂની પરંપરા થી જોડાયેલા છે, એટલે કેટલાક સર્વાઈવલ માટે બના વ્યા હસે, અને જયારે કેટલાક રાજ્યો, અથવા ખાસ પ્રસંગો માટે
અને જાપાનનો ખોરાક કેમ અનોખો છે? તમે વિચારો, કે જાપાનનો ખોરાક કડા તરીકે જોવામાં આવે છે. સુશી માત્ર ખોરાક નથી, તે પ્રેઝન્ટેશન, બેલેન્સ, ફ્રેશનેસનું પ્રતિક છે. અને જા પાન દરિયાથી ઘેરાયેલું હોવાથી, ત્યાં સી ફૂડ મહત્વ વધારે ધરાવે એ લોકો. તેથી કાચી માછલી ખાવાથી પરંપરાગત વિકસેલી છે. જાપાનમાં બીજો અનોખો ખોરાક સ્પીડઈંક નૂડલ્સ. ફર્મેન્ટેડ સોયબીન્સ જેવું છે. સી વીડ સ્નેક્સ છે. ફીસ એક્સ છે. નેટો કેમ ખાસ છે? તો ભાઈ નેટોમાં ચીકણી ટેક્ચર ને તીવ્ર ગંધ હોય છે. ઘણા વિદેશીઓને તો પસંદ નથી પડતું, પરંતુ જાપાનમાં તેની હેલ્ધી બ્રેકફાસ્ટ માનવામાં આવે છે. એટલે ફૂડ ફિલોસોફી કહીયે, તો જાપાનમાં લોકો માને છે કે ખોરાક આંખોથી પણ ખવાય છે. તેથી ત્યાં પ્લેટ ડેકોરેશન ખુબ મહત્વનું છે.
હા, એ તો છે અને જીવતા ખાવાનાની પણ પરંપરા હોય છે, કે થાઈલેન્ડમાં જેવુ મેક્સિકો છે કે આફ્રિકાને કેટલાક અસિ્ધ દેશોમાં લોકાને જીવતા ખાય છે. લોકા જ જીવજંતુને જીવતા ખાય છે. આ સાંભળવામાં અજીબ લાગે પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં ઇન્સેક્ટ ફૂડ બહુ મહત્વનું બની શકે. કેમ, કારણ કે પ્રોટીન બહુ મળે, પાણી ઓછું લાગે, અને એન્વાયરમેન્ટ માટે પણ સારું. તે પશુઓ કરતા ઓછું પોલ્યુશન અને જો, કેવા જીવ જંતુ ખાય, તો લોકા ગ્રાસહોપર ખાય, ક્રિકેટ ખાય, ખાય, વર્મ ખાય, બીટર ખાય. એટલે આવા વિવિધ પ્રકારના જીવ જંતુ ખાય. અને થાઈલેન્ડના નાઈટ માર્કેટમાં તો જીવતા રંગબેરંગી મસાલા સાથે વેચાય છે. એટલે ઘણા પ્રવાસીઓ માટે એક્સપિરિયન્સ જ બની જાય છે, આ.
હંમ. આ ગંધવાડું અમુક તો, ગંધવાડું પરંતુ લોકપ્રિય હોય. ઘણા દેશોમાં ફર્મેન્ટેડ ફૂડ ખૂબ લોકપ્રિય હોય. ફરમેન્ટ એટલે ખોરાકને ખાસ રીતે લાંબાઈ સુધી રાખવી, જેથી તેનો સ્વાદ બદલાય. આમાં કે આર કોરિયાનો કિમચી. કિમચી કોબીઝ અને મસાલાથી બને છે. તે મહિનાઓ સુધી ફર્મેન્ટ થાય છે. કેમ કે એનું ખાસ શું છે, કે સ્પાઈસી સોલટેસ્ટ, ગુડ હેલ્થ માટે સારું છે. કોરિયામાં લગભગ દરેક ભોજન સાથે કિમચી ખવાય જ છે એટલે તો.
હા, અને પછી આપડે સ્વેડનનું જોઈએ, તો ત્યાં વસ્તુ છે, સુસ્ત્રોમિંગ કરીને. આ એક ફર્મેન્ટેડ ફીશ દુનિયામાં સૌથી દુર્ગંધ ખોરાકમાં ગણાય છે. પણ એની ખાસ વાત એ છે કે ટીન ખોલતા જ ભારે ગંધ આવે, અને ઘણા લોકોને બહાર ખુલ્લી જગ્યાએ જ ખોલે છે. તો પસંદ સ્વીડનની ટ્રેડિશનલ ડિશ છે. અને અમુક લોકો જોખમી ખોરાક ખાય કે કેટલાક ખોરાક માત્ર સ્વાદ માટે નહીં, પરંતુ જોખમ માટે પણ પ્રસિદ્ધ છે. જાણે આપણે ફુગુ ફીશની વાત કરી, એની અંદર છે ને ટેટ્રોડોટોક્સિન નામનું ઝેર હોય છે. તો તે સાઈનાઈડ કરતાં પણ વધુરે ખતરનાક માનવામાં આવે છે. પણ અમુક શેફ હોય છે જાપાનના, જે વર્ષો સુધી ટ્રેનિંગ લે. અને દર વર્ષ ઘણા લોકા માત્ર આ ખાલી આવું ખાવા માટે આવે છે. અને આને બો લકઝરી માને ત્યાં. એક આમ થ્રિલ અને એક જુદા સ્વાદ માટે લોકા ગણે છે ત્યાં તો.
હંમ. એ રીતે પેલું જીવતું ખાવાનું કલ્ચર ગણીએ, તો દક્ષિણ કોરિયામં જીવતું ઓક્ટોબસ ખાવાની પરંપરાગત. જ્યારે ઓક્ટોબસ પ્લેટમાં આવે છે, ત્યારે તેના ટેન્ટેકલ્સ હલતા હોય છે. ઘણા લોકો માટે એડવેન્ચર ફૂડ છે તે.
બધું જુદું જુદું ખાવા આવે. હવે ઓનું તો આપણે ખાવાની વાત કરીએ તો વાત પતે જ નહીં, એટલી બધું જુદું ખાવા મળે. પણ આજ માટે તો આપડે આટલી જ વાત કરી છીએ.
હા, ઓકે.